અવાજ આવે છ?
હા અચ્છા.
હમમ.
તમારો ચોખખો અવાજ આવે છે?
હા.
તમારો અવાજ તમારો અવાજ મસ્ત આવે છે.
હા હા બરાબર આપડે ટોપિક પર વાત કરીશું. અ તો મારો પહેલો પ્રશ્ન છે તમને કે જો તમને સો કરોડ મળે. તો તમે જીવનમાં શું બદલશો?
બસ જીવન જ બદલી કાઢસુ.
અચ્છા. એ મતલબ કે કઈ રીતનું જીવન બદલવાનો માંગો છો મતલબ કે કેવું થવું જોઈએ જીવન
બસ જો સો કરોડ મળે તો એક મસ્ત ખેતર ખરીદુ.
હમમ હમમ.
આજુબાજુ આખા ખેતરની અંદર મસ્ત બંગલો બનાવો, ઘર બનાવવું.
હા હા.
એકદમ સુંદર આખા ખેતરમાં હળિયાળી કર દઉં ખેતર ની આજુબાજુ બધી હરિયાળી કર દવ તો એકદમ જન્નત જેવું મસ્ત જગ્યા બનાવુ. બધા પક્ષીઓ અલગ અલગ દેશોથી અલગ અલગ જાતના બધા પક્ષીઓ લાવું. બનાવુ અને ત્યાં જ રહેવાનું પસંદ કરું. અને એકદમ સાત્વિક ભોજન પણ મલે એટલા માટે ત્યાં ખેપ નાની મોટી એક બે ત્રણ માણસો રાખવું. ને નાની ખા ખોરખ એક વર્ષ દરમિયાન ચાલે. એટલું ખોરાક માટે ને ખેતી ત્યાં જ કરો.
બરોબર.
તને લાઇફ બેટા માં બાકી સેટ કરલો. અને ત્રણ ચારમાં ત્રણ ચાર રાનીઓ અપનાય લો.
સો આપના
એહ?
રાની?
હા, ત્રણ ચાર રાની લેધું.
હ, હ.
એ કારણ કે થોડી ચાલ પછી.
હા, એ પણ છે એટલું બધું મતલબ કે મોજ શોક કરવા પૂરા કરવા તો જોઈએ જ.
હા એ
બરાબર.
તમે આવવાનું પસંદ કરો એમાં રાનીમાં?
ના હું પસંદ ના કરું હા તો હવે મારો બીજો પ્રશ્ન છે તમને જ. કે તમે સફળતા માટે નસીબ ને મતલબ કે ધ્યાનમાં રાખો કે મહેનત ને ધ્યાનમાં રાખો?
હા હું મહેનત ને ધ્યાનમાં રાખું કે ભ મહેનત કરશે તો નસીબ જાગશે જ. અને નસીબ પર છોડ દેશું તો મસીદ તો કેવું છે કે તમે બી સુધી કામ કરો જ નહી કેધી નશીબ જાગશે કઈ એટલે મણું માનવું એવું છે કે જે નસીબ કાર તમે કામ કરશો ને તો નસીબ આપોઆપ તમારું રાખશે જ. હ હંમેશા મહેનત પર જ જવાની જેટલી મહેનત વધારે કરીશું એટલી સફળતા ને વેલા નજીક પહોંચીશું.
બરાબર છે.
તમે ના તમેં ને સો કરોડ મલે, તમે શું કરો?
મને શો કરોડ મલે તો? અહ એમ તો આશા જ નહી કે મલે. ને જો મલે તો તો એમ જો મમ્મી પપ્પા ની જેટલી જરૂરિયાત છે એટલી બધી પૂરી કરી દવ જે કે શોક કરવાના બાકી છે તે બધા શોક કરવું બધે ફરવું છે પછી હવે ત્યા કોઈ પ્રોપર્ટી અપનાવીએ કે જ્યાં ભવિષ્યમાં ભલે એ સો કરોડ પૂર્ણ થઈ જાય પણ એવી પ્રોપર્ટી હોય જેનાથી આપણને પ્રોફિટ મલતું જ રહે ઇન્વેસ્ટ મતલબ કે સારી જગ્યા પર કરવો પછી બસ આ રીતના મોશોક કરવાના અને ઇન્વેસ્ટ માં ના દેવાના. અડધું દાન કર દેવાનું. કારણ કે કહેવાય છે ને કે આપડા કમાયણનો ભાગ હતો જો ભગવાનને દાન કરીએ તો એમનાથી આપને સો ઘણું મળે તો મંડી માં અને ગરીબોને દાન કરી દેવાના. અને પ્રોપતિ આપનાઈ લેવાની અને ઘરનું પૂરું કર દેવાનું પૂરું.
કારણ કે તમે સ-સેવામાં માનો છો એમ ને?
હા.
સેવામાં તમે માનો છો?
હા, સેવામાં તો માન્ય હાલ છે નહી તો એ થોડુંક તો થોડુંક મતલબ કે વિચારીએ કે ના આમાંથી જો મતલબ કે અત બસો કમાતા હોય તો સોનું વિચારીએ કે ના સો કઈ ગરીબ ના કસ ના કસ કામ લાગે એમ.
કે તમે તમારું જીવન ક્યાં કડકસર થી વાપરો છ.
ના કર કરશતી નહી વાપરતી મેં તો ફૂલ્યામ જ વાપર છું.
તો તમારી પાછુ છેને તમે કેવી જોવા વાપરો?
એ તો મારી જરૂરિયાત પૂરી કરવા માટે છે બધા.
એવું છે, તો બધા પાસેથી લો છો તમે?
ના નથી લેતી મેં મારા પાર્ટનર મારા હસબન્ડ છે જ. એ જે કમાય છે તે મને આપી લે છે એટલે મને કઈ ફરક નહી. હા તો મેં કમાવાનું એટલે ઈચ્છું, કે મેં પણ કઈક અનામત કરી શક. બસ.
તમારા હસબન્ડ તમને જે આપે છે એનાથી તમે સંતુષ્ટ થાવ છો કે એટલાથી?
થઈ જવા એમાં હું હવે ખાવા પીવાનું જોઈએ ખાવા પીવાનો ખર્ચ નીકળી જાય. કપડા ને શોપિંગ ન હોય તે નીકળી જાય તો પછી બીજું મને જીવનમાં જોઈએ શુ, એતો છોક
વું તમને થતું હોય ને કે ભઈ આટલા પૈસા બીજું કામ કરવું પડશે.
ના એવુ કઈ નઈ હોય તમે માંગી લો પછી તો મને મલી જ જાય. ને મારે એવું છે કે મઇનો કે બે મઇના મતલબ કે મહિનો થાય તરત જ એ પેમેન્ટ આવે તો મારા અકાઉન્ટમાં આવી જ જાય છે. તો મારે તો અમુક વાર એ પૈસા વધે પન પણ એ તો પછી મે ઇન્વેસ્ટ કરી નાખુ કપડા ભલે ને દસ જોડી હોય તો પન બીજા એક્સ્ટ્રા પાંચ જોઇ લી આવું ને પૂરા કરી દેવ.
બસ તમે તમારા પાહે પૈસા તપતા નથી એવું કે મત કેવું સમજુ હું?
હું એવું જ છે મારે મારા ઘરમાં બધા એવું જ કે છે કે તારી પાસે રૂપિયો ક્યારેય નઇ ટકે. પણ હંમેશા ઘરમાં હું કઈક જરૂર હોય ને તો હું આપી શકું છું ભલે મા પૈસા ના હોય. હું ગમ્મે તે કરીને કરૂ.
પિયા નાં ટકે તો તમે નોટ રાખતા હોય તો ટકે?
રૂપિયા ના ટકે નોટ હો ના ટકે મારી પાહે પરચુરણ હો ના ટકે. બોલો હવે મારો બીજો પ્રશ્ન છે તમને?
એના માટે કોઈ પ્રયોગ કરી શકો કે પૈસા બચે? જીવનમાં તમે એવું સંકલ્પ લઈ શકો હું પૈસા બચાવું કદાચ તરીકે. જે મને આગળ જતા કામ લાગે કઈક.
હા એટલે
તમે કો એના વિશે કઈક વિચાર્યું છે હે?
ફરી બોલજો ફલી.
એતે હું એવું વિચારું છું કે તમે જે આટલો ખર્ચો કરી નાખો. છો તો તમે કો પડે એવું વિચાર્યું છે કે ચાલો આ ખર્ચો કરું છું. તો દર મહિને હું થોડુંક થોડુંક બચાવું. અને આગળ જતા મને કદાચ કઈક જરૂર પડે કામ લાગે એવું કઈ હોય તો.
હા પન એવું મને હા એટલે હા વિચાર તો આવે કે મારી પાસે આટલા પૈસા છે તો એ થોડીક બચત કરું અને એ બચત મને જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે. પણ પછી અમૂકવા વિચાર આવે કે બચત કરી કરીને જો હું આજનું, જ જે જીવન છે આજનું. મતલબ કે પ્રેઝન્ટ, એજ કદાજ કરકષોથી જીવ, અને કાલે હવાર માથી જ દેખાયું જ નઇ કે કાલ હવાર મારું કેવું અત તો, તો પછી મારા બચાવેલા પૈસા તો બીજા જ વાપરશે ને એના કરતા હું જ ના વાપરીન ખાઉ પિવ.
કે તમે મનેલ એવું લાગે છે કે ભવિષ્યમાં નથી માનતા તમે વર્તમાનમાં મા માનો છો.
બસ એવું કારણ કે કાલ કોઈએ જોયું નથી તો જે છે આજે માનો ને તો અમુક ગરીબો હોય છે કે આપડે જે સેવા વસ્તી ના ને લોકો હોય છે. તો એમાં એ લોકો કેવું કરે છે કે એક દિવસે કામ કરવા જાય એમાં એ લોક લોકોને રોકડી મતલબ કે ચારસો રૂપિયા આવે તો હવે એ લોકો તેલ લેવા જાય. હવે એ લોકો વીષ નું તેલ લાવશે પછી મતલબ કે એ લોકોના મોજ શોખ હોય છે દારૂ પીવાને એવા તો એ લોકો પચાસ રૂપિયા એમાં ખર્ચશે બીજું સો રૂપિયાનું એ શાકભાજી લાવશે. અને બીજા પચાસ કે વા છોકરાને વાપરવા આવશે એટલે એક દિવસ માં એમને ચાર સો રૂપિયાતો પૂરા થય ગીયાં અને બીજા દિવસે લોકોને પાછું બીજું કમાય લેશે ને બીજું લાવશે તો એ લોકો સુખી થી જીવે છે. તો એ સારું કરતા આટલું બધું કમાઈ ને ભેગા કરેલા ને ટેન્સન તો રેને કે આ ભેગા કરેલા છે હું કરીશ એનું આગળ ઇન્વેસ્ટમેન્ટ કેવી રાન કરીશ.
તો તમે તો ભવિષ્ય નો વિચાર નહી કરતા એમ ને વર્તમાનમાં જીવા માંગો છો.
હોવ મારે કઈ જોવું નહિ એમ એ ભવિષ્ય કસુ.
બરાબરા હવે તમે કીધું અત્યારે દારૂ ની એક વાત નિકળી તો તમને તમારો પાર્ટનર દારુ પિયે તો ગમે એવું?
હમમ એમ તો એટલે એમ તો નહીં જ સારું. પણ મને એવું છે કે એને જે કઈ પણ કરવું હોય તે બધી છૂટ કારણ કે એને જયારે પણ કઈક તકલીફ થશે કઈક ને લઈને જેમ કઈ દારૂને લઈને હોય કે અન્યથા બીજા કોઈકને લઈને હોય તો હું એની સાથે છું. એને કારણ કે હવે તો જો દારૂ પીટા હોય તો એને છોડવા માટે ના હો કેટલા રસ્તા હોય છે. પછી કઈ તફ્લીક માં હોય તો તો એ ખાલી ખુશ રહેવો જોઈએ એના માટે હું ગમે તે કરી શકીશ. કારણ કે ટફ્લિક થી બચવા માટે બધા બો રસ્તા છે પણ જો સુખ ન જ મળે તો પછી પછી એ જગ્યાએ સુખ શોધવા માટે પૈસા ની જરૂર પડે. એ સમય દરમિયાન બધું બો જરૂર હોય છે એટલે જે શોક છે તે કરવા જ દેવાના આપ મેરે બધા સોલ્યુશન છે જ ઉકેલ આપડે લાવવાનો જરૂરી છે.
તો તમને આમ ફરવા જવાનું ગમે તો રાત્રી રોકાણ કરવાનું ગમે?
હા ગમે કારણ કે જે મતલબ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો જગ્યા કેવી હોય? કે આપરે દસ કે પંદર મિનિટ કે કલાકે બે કલાકમાં ફરીને એન્જોય નહીં કરી શકતા. તો જે કોઈ પણ સ્થાન પર ગીયા હોય તો એ સ્થાનને અનુભવ કરવો એને માન માણવું, એના વિશેે જાણવું વધારે ગમે તો એના માટે સમય જોઈએ ને સમય માટે રાત્રે રોકાણ કરવું સારું છે.
ફરવા મતલબ ગિયા એમ ને
હમમ હવે મારો પ્રશ્ન છે તમને કે લોકો ભૂટોમાં કેમ માણે છે?
કે જે માને છે એને પૂછવું પડે કારણ કે હું તો નથી માનતો.
હા તો તમે માનો છો?
ના મેં તો નથી માનતા મારું તો માનવું એવું છે કે જો ભૂત હોત અથવા હોત તો પછી આપડે અ જે આપણા ક્રાંતિકારીઓ હતા એ લોકો ભૂત બનીને લટકી ગીયા એ લોકો આમ ભાગી ગયા હોત અથવા ત આપડા બોર્ડર પર સૈનિકો ભૂત બનીને પાકિસ્તાનમાં ઘુસીને ગોળબાર કરી શકાત એવ હોય શકે.
એ હોય શકે પણ જોઓ હવે મે મેં છે ને વચ્ચે મા હમણાં મારા કામથી ગયેલી, તો એમાં મેં એવું વિચારીલું કે ભૂટ ના હોય પણ અમે ત્યાં ગયા ને તો બધા ના બહેનો મને કે. કે અમે અહંયા આ જગ્યાએ ભૂટ જોયું છે આ જો વિડીયો ને બધું. તો પછી મને ઠીક લાગ્યું પછી લોકો એવું કેતાતા. કે આપ મતલબ કે એક બેન એવું બોલ્યા. કે ભૂટો તો ના હોય આમને ટેઈમ તમે કીધું ને એજ ના જ ને સૈનિકોને એવું તેવું. તો પછી મને એવું થયું કે સૈનિકો અને એ લોકો ભૂટ એટલા માટે નહી થતા. કારણ કે જ્યારે એ લોકો સૈનિક અથવા પોલીસ બનતા હોય છે. એ ટાઈમે લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે હું ગમે તે થાય હું આ દેશ માટે આજે નહી તો કાલે બલિદાન થવાનો જ છું. મતલબ કે એમને નિશ્ચિત જ કરેલું છે કે મારું મોત નિશ્ચિત જ છે. લડાઈ ના સમયે અથવા ગમે તે. તો એની ઈચ્છા કોઈ હોય જ ના એટલે માટે એ ભટકે જ ના. અને બીજું રહ્યું આપણા જેવા માણસો કઈક મરી ગયા ને ભટકેની વાત. એમાં એવું છે કે માણસોની ઈચ્છા હોય. કે કદાચ હું કાલે ઉઠીશ ને આ કામ કરીશ તમે ભવિષ્યની વાત કેતા હતા તે રીતના. કે ભવિષ્યમાં હું કાલે આવું કરીશ તેવું કરીશ એવી ઈચ્છા એમની જો બાકી રહી ગઈ હોય. તો એ ઈછ ઈચ્છા પૂરી કરવા માટે ભૂત બને. તો બે લોજીક છે ને, કે સૈનિકો એ તો દેશ માટે સમર્પિત જ
ના પણ સૈનિક સૈનિકોને કેમ દાખ મનાવ ભટકે તો એ જયારે લીધું હોય. એ ખાલી મરવા માટે થોડા આવ્યા હોય, સૈનિકો જ જીવવા માટે હો આવ્યા હોય ને એમને પણ થાય કે હું આ લડાઈ પૂરી લડાઈ પૂરી કરીને જીવતો જાઉં, અને મારી ફેમિલી સાથે સમય કાઢું, અથવા તો તમે જો તમે જેવું કેવા માંગો છો કે એમના મનમાં કઈક હોય ના એટલે ભટકે ના. એમના મનમાં એક જ વસ્તૂ હોય કે મારો ભારત સુરક્ષિત રહેવો જોઈએ. અને એ બચવો જોઈએ તો એ બચાવવા માટે પણ એ પણ એક એક થઈ ને લાલસા થઈ કેવાય. એના લઈને ભટકે તો ખરુ છે એના લઈને પણ ભટકી શકે.
એમાં જો એમાં એને ખબર છે કે હું નહીં હોય તો મારી પાછળના કામ કરવા. આપણે એ જ હોય છે ને કે મેં નહી તો મારી પાછા કામ કરવા વાળા છે. તો એના સૈનિકોને પણ ખબર છે કે હું જો દેશ માટે બલિદાન આપી દઈશ. અને જો હું નહી જીવતો રહું તો મારા પરિવારનું ધ્યાન રાખવા પણ આ સૈનિકો છે જ પાછળ. અને દેશનું ધ્યાન રાખવા પણ પાછળ બીજા સૈનિકો છે. તો એ ઈચ્છા એને એટલી બધી પ્રબળના હોય. એને કારણ કે બધું જે છે તે સમર્પિત દેશ માટે કરી દીધું છે, તો એનું મોત આવે તે પણ એનું ટન ધન બધું, સમર્પિત કરી દીધું એટલે એ ભૂત ના બને.
મને બરાબર લાયગો નથી. તમાર લોજિક કારણ કે બધા જ લોકોને કઈકને કઈક ઈચ્છા હોય. કે ભાઈ મારા ઘરે, સૈનિકો બયના હોય તો પણ થોડોક પગાર માટે જ બયના હોય. એના ફેમિલી પણ એકદમ ગરીબ જ હોય છે જેટલા સૈનિકો ભઈના બધા ફેમિલી ગરીબ હોય છે. એટલે બધાની ઈચ્છા થાય કે મારું પરિવાર એકદમ સુરક્ષિત રહી શકે, હવે સૈનિકમાં એટલો બધો પગાર તો હોતો નથી. એટલે પગાર હોય ના વધારે તેમનું ઘર કેવી રીતે ચાલે એટલે એમને પણ જયારે મરતા હોય ને ત્યારે એમને ચિંતા હોય કે મારા ઘરનું મારી પહી હું થશે.
હમમ
એવી બને છે કે જે ખાલી એકલા કમાવા વાળા હોય એ જ રીતે મરી જાય. તેમનો પરિવાર ચાલે કેવી રીતે? એટલે જયારે મરે ને ત્યારે બધા જ લોકો ને એમની ચિંતા તો હોય છે. અને વ્યથા હોય જ છે.
હા તો ભુતો ના હોય. બરાબર આપડે આ ટોપિક થી ચાલો આપડી વાત પણ હમના કરીએ.